હલો
કેમ છો મેમ
હલો બસ. તમે કેમ છો કેવું ચાલે છે ભણવાનું હા હા અવાજ આવે છે.
ચાલે છે સારું એકદમ.
અચ્છા એક્ઝામ ને બધું પતી ગયું કેવી ગઈ એક્ઝામ?
એક્ઝામ હમણાં જ પતી અમારી એક્ઝામ તો બહુ સરસ ગઈ બધા પેપર બહુ મસ્ત ગયા કારણ કે મહેનત પણ સારી એવી કરેલી હતી એક્ઝામ હતી એ બધા પેપરમાં સરસ એવું પફોર્મ કરીને આવ્યા છીએ હવે બસ રિઝલ્ટની વાત છે.
બસ તમારા જેવા સ્ટુડન્ટ તો શાળાનું નામ રોશન કરે છે અને આશા રાખું છું કે ભવિષ્યમાં પણ તમને ખૂબ સારી કારકિર્દીની તકો મળે અને ખૂબ ખૂબ ખૂબ આગળ વધો તો હવે પરીક્ષા તો પતી ગઈ હવે વેકેશનમાં તો બધી એક્સર્નલ એક્ઝામને બધું આવતું હશે તો તમે કે તમારા ઘરમાં મેમ્બરો કોઈ તને કહેતા તો હશે ને કે આ પરીક્ષા કે આ કારકિર્દી કે એટલે શું શું કઈક ડિસાઈડ કર્યું છે ખરું.
હા મેમ મેં છે ને ડિસઇડ કર્યું છે મારું વિચાર એમ છે કે અત્યારે આ વેકેશનનું ટાઈમ મળ્યું છે બરોબર ને તો એ ટાઈમને સારી એવી જગ્યાએ છે ને એક્ઝામની પ્રિપેરેશનમાં હું ફળવી દઉં જેથી કરીને આગળ જતા પણ મને છે ને સારી એવી કોઈ એક્ઝામ છે ક્લિયર કરું તો સારી એવી કોઈ કોલેજ મળી શકે એમ અત્યારે તો હું જસ્ટ મેં છે ને મારી બારમીની એક્ઝામ આપી બરોબર ને હવે મારું એમ છે કે હું બારમાની એક્ઝામ પછી એક કોલેજની જે એન્ટ્રન્સ એક્ઝામ આવે છે બરોબર ને તો એન્ટ્રસ એ કોઈ સારી એવી કોલેજમાં એડમિશન લવું એમ તો મને છે તમે આ જે એન્ટ્રન્સ એક્ઝામ આવે છે બરોબરને મારે છેને બીબીએ કરીને પછી એમ બી એ કરવું છે તો એના માટે મીન્સ એ જે પણ પ્રોસેસ હોય એ શું હોય કે એના આજે મારી કારકિર્દી છે બરોબર એના વિશે મારે શું કરવું જોઈએ મને કઈ એક્ઝામ છે એ આપવી જોઈએ અથવા તો મને જે કોલેજ છે એ કઈ રીતના સિલેક્ટ કરવી જોઈએ શું શું એ કોલેજમાં જોવું જોઈએ તો એના વિશે તમે મને મા ન આપશું.
હા ચોક્કસ કેમ નહી એક તો હું મારા દરેક વિદ્યાર્થીને એ હોય કે નાના હોય કે મોટા હોય કે વેકેશન પડતું હોય તો હું દરેકને એક વસ્તુ તો ખૂબ મનથી કું છું કે એક્સ્ટ્રા બુક રીડિંગ રાખજો. તમારું એકલું ભણવાનું જે તમે બુક્સ હશે ને એમાં તમે જો ટોપ રેન્કર બનીને આગળ આવશો અને તમારી પાસે એક્સ્ટ્રા બુક રીડિંગ નહી હોય તો એ તમને અ આગળ વધવામાં ખૂબ અડચણ ઉભી કરશે તો હું અત્યારે પણ તને એમ જ કહીશ કે ભલે વેકેશન હોય કે બીજી બધી પરીક્ષાઓની તું તૈયારી કરતો હોય બીબીએ હોય પછી એમબીએ ખૂબ સારી વાત છે આપણી પાસેણી ઘણી સારી યુનિવર્સિટીઓ છે એમબીએ અને બીબીએ માટે તો એમાં જઈ શકાય પણ એની સાથે પણ કરંટ અફેર હોય ન્યૂઝ જે સાચા ન્યૂઝ ફેક ન્યૂઝ નહી એના પર પણ વધારે થોડું ધ્યાન આપજે બુક્સ રીડિંગ કરજે અને બીબીએ એટલે કે બિઝનેસ રિલેટેડ લાઈન છે બરાબર. તો બીબીએમાં તો લગભગ એન્ટ્રન્સ એક્ઝામની જરૂર નથી પડતી અ ઓનલાઈન પણ હોય છે ઘણી સારી સારી યુનિવર્સિટીઓ અને ઓફલાઈન પણ હોય છે પણ જે યુનિવર્સિટી કોઈ પણ હવે ધારો કે ધારા ઘરની આસપાસ કોઈ પણ કોલેજ હોય તો એમાં ખાસ જોવાનું કે જે કોલેજમાં એડમિશન લેતા હોય ને એ યુજીસી રેકમેન્ડેડ હોય જો યુજીસી રેકેમેન્ડેડ હોય ને તો એની વેલ્યુ થતી નથી.
ઓકે.
એટલે મારા સને પણ હમણાં બીબી એ કર્યું છે અહીની લોકલ કોલેજ માંથી જ કર્યું છે. એટલે કઈ કોલેજમાં કરો છો એનું મહત્વ નથી તમે કેટલું એના પર ફાળવો છો તમારું ધ્યાન. કારણ કે બુક્સ તો જો એક એક વસ્તુ ધ્યાન રાખજે કે સ્કૂલ સુધી ટીચરો ભણાવતા હોય છે. કોલેજમાં તમે પચાસ થી સાહીઠ ટકા તમારે જાતે કરવાનું હોય છે અને પ્રોફેસરો માર્ગદર્શન આપે છે.
ઓકે બરોબર છે. હા મીન્સ મારું વિચાર એમ જ હતું કે પેલા છે ને બી બી એ કરી લઉ બી બી એ પછી જે એમ બી એ હોય બરોબર એમના માટે જે એન્ટ્રન્સ એક્ઝામ આવે છે. જેમ કે સી મેટ થઈ ગઈ કે પછી કેટની એક્ઝામિનેશન થઈ ગઈ તો એમાં છે ને એ એક્ઝામ આપી ને સારી એવી જે કોલેજસ છે ને કે આઈ આઈ એમ થઈ ગ બરોબર ને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ જે બધી છે અત્યારે. તો એમાં એડમિશન લઉ કારણ કે જો તમારી જે માસ્ટર ડિગ્રી હોય છે ને તમારી પી એચ ડી તમારી લાસ્ટ ડિગ્રી હોય છે બરોબર ને એનાથી પહેલા તમારી જે માસ્ટર ડિગ્રી હોય છે એ લાસ્ટ તમારી ડિગ્રી માનતા હોય. કારણ કે ઘણા બધા લોકો છે ને માસ્ટર ડિગ્રી પછી કોઈ સ્ટડી નથી કરતા હોતા. તો મારું માનવું એવું છે કે તમે જો તમારી માસ્ટર ડિગ્રી કરો છો તો કોઈ એવી સારી એવી ઇન્સ્ટિટ્યૂટમાંથી જ તમે કરો. જેથી તમને શું આગળ જતા તમને તમારા કરિયરમાં ગ્રોથ પણ મળે એન્ડ સારી એવી રિકગ્નશન પણ તમને મળે. એમ જેમ તમે વાત કરી બરોબર ને કે ન્યૂઝપેપર રીડ કરો અથવા કોઈ નોવેલ્સ છે બરોબર ને. તા પછી જે ન્યૂઝ એક્સ્ટ્રાની આવતી એ મીન્સ કરંટ અફેર્ છે એ બધ વાચો તો એ બહ સારી એ વાત છે. કારણ કે હું સ્ટાર્ટિંગથી છે ને આ રીતના એક્સ્ટ્રાની જે માહિતી છે બરોબર ને એ એકઠી કરતો જાઉં છું. જેમ કે આગળ જતા આપણને કોઈ જગ્યાએ આપને કામ લાગે એમ.
હા બરાબર આઈ આઈ એમ ઇન્સ્ટિટ્યૂટ તો બહુ જૂની અને ખૂબ વખણાયેલી છે. પણ એની સાથે સાથે પણ ઘણા વિદ્યાર્થીઓ હું એવા જોઉં છું. હા બધાને એક છે કે આઈ આઈ એમ બી એમ એટલે એક અલગ સ્ટેન્ડર્ડ થાય એ રીતના બેંગ્લોરમાં પણ કોલેજો સારી છે, એનું પણ નામ વધારે છે. બરાબર પણ દરેક વ્યક્તિ આઈ આઈ એમ કે આઈ આઈ ટી જેવી મોટી ઇન્સ્ટિટ્યુટોમાં જઈ નથી શકતો. તો મેં ઘણા એવા સફળ વિદ્યાર્થીઓ જોયા છે જે સામાન્ય કોલેજમાંથી આવે છે. એમ બી એ કરીને આવે છે પણ એ પોતાની કાર્યકુશળતાને લીધે ઘણા આગળ આવે છે. એટલે હું એ વસ્તુમાં બિલીવ નથી કરતી કે હા એક વસ્તુ છે કે તમે ઓપોર્ચ્યુનિટી ઉભી કરવા માટે થોડી તકલીફ પડે પણ આગળ તો તમે તમારી મહેનતથી જાઓ છો. નો ડાઉટ જો આઈ આઈ એમ માં જો એડમિશન લેવાનું ખબ ખુબ સારી છે નો ડાઉટ આજે હું પણ ઘણી સારી સારી પોસ્ટ ઉપર આઈ આઈ એમ વાળા ને જોઉ છું. પણ જો તારે આઈ આઈ એમ. એડમિન લેવાની ઈચ્છા હોય તો તું બેટા અત્યારથી જ મહેનત ચાલુ કરી દે કારણ કે એ લોકોની એન્ટ્રસ એઝામ ખુબ ટફ હોય છે ને એના માટે હા ને એના માટે હું ખાસ એવું કહીશ, કે એ લોકો આ બધ બધી જ રીતની જે એન્ટ્રન્સ એક્ઝામ હોય છે. જોકે મેં તો એન્ટ્રન્સ એક્ઝામ વગર મારું ભણતર પૂરું કર્યું છે. કારણ કે, ત્યારે એ કોન્સેપ્ટ નહોતો તો અત્યારે, અમે લોકો સુપરવિઝનમાં જઈએ છીએ, ને તો હું જોઉં છું. ને તો એથ નાઈન્થ અને ઇલેવન્થ ટેક્સ્ટબુક ના ક્વેશ્નો ઘણા બધા જોવા મળે છે. મને
ઓકે ઓકે સમજાણું મીન્સ એ વાત સાચી છે. તમારું બેઝ જે અત્યારે છે. બરોબર ને એમાંથી જ ઘણું બધું તમને પૂછતા હોયશે. એમ કે થોડુંક હાઈ લેવલનું ત પૂછતા હોય પણ કોન્સેપ જે છે. બરોબર ને એ જે તમે ભણ્યા છો ઓલરેડી તો એ જ હોય છે. હવે છે. ને મને ઇ તમને પૂછવું છે, કે આવી જે બધી એન્ટ્રન્સ એક્ઝામ આપતા હોય છે. બરોબર ને તો લોકો એમ કેહેતા હોય છે. તમને છે, ને દિવસમાં દસ દસ કલાક વાંચવું જોઈએ, બાર બાર કલાક તમને મહેનત કરવી જોઈએ. ત્યારે તમે છે, ને આવી બધી જે મોટી મોટી ઇન્સ્ટિટ્યૂટ છે, અવા તો જે એન્ટ્રન્સ એક્ઝામ એ તમે ક્લિયર કરી શકો. તો તમે મને જણાવશો કે, આ જે લોકો વાત કરી રહ્યા છે. બરોબરને આ રીતના કે દસ બાર કલાકનું જે છે. એ તમારું રીડિંગ હોવું જોઈએ. અથવા તો તમારા કોન્સેપ્ટ છે. એ ક્લિયર હોવા જોઈએ તો શું મિન્સ એમના માટે ટાઈમ કઈ રીતના ફાળવું દિવસ જો કોઈ પર્સન છે, જે અ જેમને ટાઈમ ટેબલ બનાવવું હોય. તો ઈ મીન્સ કઈ રીતના બનાવી શકે, આખું પોતાની જે દિનચર્યા છે. એ કઈ રીતના ડિઝાઇન કરી શકે.
હા, એના માટે હું તો ખાસ કહીશ કે જે લોકો કે છે. હવે, હું એનું એક ખૂબ જ સાદું સીધું ઉદાહરણ આપું અ તું જોઈશ, ને તો આ બાજુ ગુજરાત સાઈડ ના મહારાષ્ટ્ર સાઈડના લોકો બહુ હાઈ પોસ્ટ પર જોવા તને નહી મળે. વધારે પડતા યુપી બિહાર એ સાઈડના લોકો છે, ને અ આઈ આઈ એસ આ આઈએસસી ને એ બધી હાઈ પોસ્ટ પર જોવા મળશે પણ એ લોકો એ દિવસના દસ કલાક ચોપડું લઈને બેસી શકે છે. જય્યારે આપણા લોકોમાં એ વસ્તુની ધીરજ નથી. તો એ જો એક તમે એ રીતે તમે દિનચર્યા સેટ કરો કે, ભાઈ અમુક સબ્જેક્ટ વાઈઝ હોય બરાબર સૌથી પહેલા તો તમે બુક્સ ભેગી કરો થોડું બુક્સ ભેગી કરવાની સાથે સાથે તમારી શારીરિક અ એ એક્ટિવિટી પણ થોડી રાખો જેવી રીતના યોગા કરવું, દિવસમાં થોડું મેડિટેશન કરવું કે, અડધો કલાક મેડિટેશન કરો અડધો પોણો કલાક યોગા કરો. જેથી, તમારું સ્વાસ્થ્ય સારું રહે અને પછી સબ્જેક્ટ વાઈઝ તમે એક ટાઈમટેબલ બનાવો કે ભાઈ સવારે જે સવારે વહેલી સવારે ઉઠીને ભણી શકો, બ્રહ્મ મુહૂર્ત માં ભણેલું હંમેશા આપ યાદ રહે છે. એટલે સવારે ચાર વાગે ઉઠી જાઓ, નાહી ધોઈ તૈયાર થઈને થોડું ભણવા બ બેસો ઓછામાં ઓછું દિવસથી સાત થી આઠ કલાક ઊંઘ તો લે વાની લેવાની ને લેવાની એટલે અત્યારથી જો તમે એ શેડ્યુલ અ વધારે એમ કરો કે, તમે ભ ઈદિવસ ના વીસ કલાક વાંચશો તો પછી, એક્ઝામ આવે ને ત્યારે તમે એટલા બધા સ્ટ્રેસમાં આવી જાઓ કે તમે એક્ઝામ બરાબર આપી ના શકો. એટલે પહેલેથી જેવી રીતના શેડ્યુલ તમે કરો. કે ભાઈ રોજના દસ કલાક એટલે દસ કલાક તમારા પૂરા થવા જ જોઈએ. અને થોડીક શારીરિક એક્ટિવિટી પણ કરવાની જેથી, કરીને આખો દિવસ તમે વાંચતા હો, તો તમને બેક દુખવાનો કે એ તમારી એક્ઝામ ટાઈમે તમે એની અસર તમને ન પડે.
નહી નહી, બરોબર એકદમ તમે સરસ વાત કરી મી શારીરિક જે પણ આપણી છે. બરોબર ને ગતિવિધિ એના પર વધુ ધ્યાન આપવું જોઈએ. તમે જે વાત કરી બરોબર ને કે બ્રહ્મ મુહૂર્તમાં જે આપણે વાંચી અથવા જે કામ કરે એ આપણને વધુ યાદ રહે. એ બહુ સરસ વાત કરી હું આ જે છે. ત માર્ગદર્શન આપ્યું, બરોબરને એમના માટે ખૂબ ખુબ આભાર આ બધી જે માહિતી છે. હું મારા માઈન્ડમાં રાખીશ એ મારા જે પણ દિનચર્યા છે એમાં હું એને ઇમ્પ્લિમેન્ટ કરીશ એન્ પછી જે પણ એક્ઝામની તૈયારી છે. બરોબરને, એ એ પ્રમાણે હું કરીશ તો, આ બધી માહિતી આપવા માટે તમારું ખૂબ ખૂબ આભાર.
જી જી જી ચોક્કસ બીજી કાઈ પણ ભણતર રિલેટેડ તને કાઈ પણ હેલ્પ જોતી હોય તો, હું હંમેશા તારી સાથે છું.
ઓકે મેમ ઓકે મેમ.
એ બસ હવે રિઝલ્ટ રિઝલ્ટ સરસ આવે એવી આશા રાખું છું ઓકે ઓકે ગ્સ